હેલો હલો
હલો
મારો અવાજ આવે છે?
હા
કેમ છો? હું મજામાં છું. તમે કેમ છો?
હા બસ મજામાં. કેવું તબિયત ને બધું બરાબર ને?
હા હા બધું બરાબર છે.
હા બોલો બોલો.
કોઈ નહી આજે એક ઇન્ફ્લુએન્ઝર નું પોડકાસ્ટ જોતી હતી તો એમાં એણે કહયું તું કે મહેનત નું ફળ, તો વિચાર્યું કે એના વિશે વાત કરી લઈએ.
હા એ તો ઘણો સારો ટોપિક છે.
મારા મતે તો જીવનમાં સફળ તા મેળવવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ધીરજ, શિસ્ત અને સતત પ્રયત્ન જરૂરી છે. મહેનત વગર મોટી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. મહેનત છે એ એવી ચાવી છે જે સફળતાના દરેક દરવાજા ખોલી શકે છે. ભાગ્ય કદાચ તક આપે છે પરંતુ સફળતા માત્ર મહેનત થી જ મળતી હોય છે. પરસેવાનો દરેક ટીપો ભવિષ્યના સુખનું બીજ છે. દુનિયામાં એવી કોઈ સફળતા નથી જે મહેનત વગર મળી હોય. ભલે તે વિદ્યાર્થી હોય ખેડૂત હોય વૈજ્ઞાનિક હોય ખેલાડી હોય કે ઉદ્યોગપતિ દરેક વ્યક્તિ પોતાની મહેનતથી જ આગળ વધતું હોય છે. મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી ક્યારેય તેનું ફળ મોડું મળે પરંતુ જરૂર મળતું તો હોય જ છે.
હમ્મ, એકદમ સાચી વાત કીદી તમે અને તમે પેલી કહાવત સાંભળી હશે કે મહેનત નું ફળ મીઠુ હોય છે. તો આ કહેવત નો એવો અર્થ છે કે જયારે વ્યક્તિ ઈમાનદારીથી ધીરજ પૂર્વક અને સતત મહેનત કરે છે. ત્યારે તેને એક દિવસ સારા પરિણામ અથવા સફળતા મળી શકે છે મહેનતનું ફળ પરિણામ ક્યારેય તરત મળતું નથી પરંતુ સમય સાથે તેનો લાભ જોવા મળે. જી એટલે મહેનત નો ફળ મેળવવા માટે ધીરજ રાખવી પણ જરૂરી છે. ઘણી વખત તો લોકો થોડા દિવસ મહેનત કરે છે અને તરત પરિણામન મળે તો નિરાશ થઈ જાય છે. પરંતુ સફળતા માટે સતત પ્રયત્ન કરવો જરૂરી છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને મહેનત નું મહત્વ પણ છે કે મહેનત છે એ વ્યક્તિને સફળતા અપાવે છે. એના આત્મવિશ્વાસમાં વધારો કરતી હોય છે એને અનુભવ આપે છે. અને મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ પણ આપત હોય છે. જીવનમાં સ્વાભિમાન પણ એ આપતું જ હોય છે મહેનત વગર મળેલી સફળ તા લાંબા સમય સુધી આપણી પાસે ટકતી નથી. અને મહેનત અને ભાગ્ય ઘણા લોકો કેહેતા હોય કે સફળતા ભાગ્યથી મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો મહેનત જ ન કરીએ તો ભાગ્ય પણ શું કરી શકે એટલે ભાગ્ય આપણને તક આપી શકે છે પરંતુ તક નો લાભ મહેનતું વ્યક્તિ જ લઈ શકે છે એટલે કેહેવાય ને કે ભાગ્ય સુતેલા લોકો નું નહી પણ જાગીને મહેનત કરેલા લોકો નો સાથ આપતું હોય છે.
હમ્મ, એકદમ સાચું ક્યું તમે અને મહેનત માટે શારીરિક અને માનસિક બંને પ્રકાર અગ્નિ હોય છે ખેડૂત ખેતરમાં મહેનત કરે છે મજૂર બાંધકામમાં મહેનત કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ન મહેનત કરે છે. અને વૈજ્ઞાનિક નવા સંશોધન માટે મહેનત કરે છે એટલે દરેક વ્યક તી પોતાના ક્ષેત્રમાં મહેનત કરીને જ આગળ વધી શકે છે. મહેનત વ્યક્તિને નવી કુશળતા શીખવામાં આવે અનુભવ મેળવવામાં અને પોતાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. અને વિદ્યાર્થી જીવનમાં મહેનતનું ખુબ જ મહત્ત્વ છે. જ્યારે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે મહેનત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે નિયમિત અભ્યાસ સમયનો યોગ્ય આયોજન, ધ્યાનપૂર્વક વાંચન અને વારંવાર પુનરાવર્તન કરવાથી વિષય સારી રીતે સમજાય છે. અને પરીક્ષામાં પહેલા એક દિવસ ઘણા ઘણો અભ્યાસ કરવાથી સારા પરિણામ મળે એવું દર વખતે જરૂરી નથી. ક્યારેક થોડો લાભ થઈ શકે છે પરંતુ નિયમિત અભ્યાસ વધુ હોય છે દરરોજ થોડો સમય અભ્યાસ કરવાથી વિષય ધિમે ધિમે સમજાય છે. અને પરીક્ષાના સમયે વધારે તણાવ પણ થતો નથી.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી, ખેડૂતની મહેનત પણ ઘણી હોય કે ખેડૂત છે. એ વર્ષભર આમ મહેનત કરે, જમીન તૈયાર કરે છે, બીજ વાવે છે, પાણી આપે છે, અને પાકની સંભાળ રાખતો હોય છે. પછી જ એને સારો પાક મળતો હોય છે. આપડી થાળીમાં આવતો દરેક કોળિયો છે એ ખેડૂતની મહેનતનું ફળ છે. અને ખેડૂત ધીરજતા પણ ઘણી રાખતો હોય છે કારણ કે કોઈ પણ પાક હોય એ ઝડપથી ના ઉગી શકે એની માટે વરષ લાગતું હોય, એટલે એનામાં ધીરજની પણ એક સારી હોય છે પછી ખિલાડીની મહેનત છે તો એક ખિલાડી મેડ મેડલ જીતે તે પેલા વર્ષો સુધી એ પ્રેક્ટિસ કરતો હોય છે, નિયમિત વ્યાયામ કરતો હોય છે, શિસ્તનું પાલન કરતો હોય છે અને અનેક ત્યાગ પણ કરતો હોય છે. ત્યારે જ તે વિશ્વમાં દેશનું નામ રોશન કરી શકે છે. અને નિષ્ફળતા પછી પણ મહેનત એક આપડે કહીએ ને કે ક્યારેક મહેનત છતાં નિષ્ફળતા મળતી હોય છે પરંતુ સાચી મહેનતું માણસ હિંમત હારતો નથી. પોતાની ભૂલોમાંથી શીખતો હોય છે અને ફરીથી પ્રયત્ન કરતો હોય છે એટલે નિષ્ફળતા સફળતાની પ્રથમ સીડી છે.
હમ એકદમ સાચું કયું તમે એવું આપડે કેહેવાય કે દરરોજ ફરવામાં આવતો નાનો પ્રયત્ન પણ સમય જતાં મોટું પરિણામ આપી શકે છે. અને તમે કહ્યું એમ કે દર વખતે સફળતા મળે એવું જરૂરી નથી ઘણી વખતે ઘણી મહેનત કરતા પણ સફળતા મળતી નથી તો ત્યારે આપણે શું કરવું જોઈએ જો તો કે આ આપણે અપેક્ષા મુજબ પરિણામ ના મળે તો આપણે પોતાની ભૂલો અને તૈયારીનો વિષય લે વિસ વિશ્લેષણ પણ કરવું જોઈએ. ક્યાં સુધારો જરૂરી છે તે ઓળખીને નવી રીત. એથી પ્રયત્ન કરવો જોઈએ. એટલે નિષ્ફળતા પછી મહેનત છોડી દેવી. જોઈએ નહી અને નિષ્ફળતા આપણને અનુભવ અને. શીખવાની તક આપી શકે છે. પરંતુ માત્ર મહેનત જ નહી. યોગ્ય દિશામાં મહેનત કરવી પણ જરૂરી છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મહેનત અને સમયનું મહત્વ પણ ઘણું છે. મહેનત ત્યારે જ સફળ બને છે કે જયારે આપણે સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે. સમયસર કરેલી મહેનત વધુ સારૂ પરિણામ આપે છે. આળસ અને તારતુક સફળતાના સૌથી મોટા દુશ્મન છે.
હુ એકદમ સાચું કહયુ તમે કોઈ પણ લક્ષ્ય મેળવવા માટ ટે યોગ્ય યોજના બનાવવાય. જરૂરી માહિતી મેળવી અને અસહકાર. કદરથી જ કામ કરવું તેને યોગ્ય દિશામાં મહેનત કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે વિદ્યાર્થી એ માત્ર કલાકો સુધી પુસ્તક સામે બેસવાને બદલે, વિષય સમજવો નોંધ બનાવવી. અને પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી, અને માત્ર.
બોલો બોલો.
માત્ર આમાં મહેનત પૂરતી નથી. મહેનત સાથે આપણે પ્રામાણિકતા પણ ઘણી જરૂરી છે. અપમાણીક રીતે મળનેલી સફળતાછે એ થોડા સમય માટે હોય છે. પરંતુ મહેનત અને સત્યના માર્ગે મળેલી સફળતા કાયમી હોય છે.
હ સાચું કહ્યું તમે અને, મહેનત પાછળ સમયનું સંચાલન પણ જરૂરી છે. સમય ખૂબ જ કિંમતી હોય છે જે વ્યક્તિ પોતાના સમય નુ યોગ્ય આયોજન. કરે છે તે અભ્યાસ, કામ, આરામ અને અન્ય જવાબદારીઓ વચ્ચે સંતુલન જળાવી શકે છે.
હા અને આપણે મહાન લોકો ના જીવનમાંથી પ્રેરણા પણ મેળવી જોઈએ. કારણ કે દુનિયાના મહાન વૈજ્ઞાનિકો, ખેલાડીઓ, શિક્ષકો અને ઉદ્યોગપતિઓને સફળતા એક દિવસમાં તો મળી નથી. તેમણે વર્ષો સુધી મહેનત કરી અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો. અને પછી એમને સફળતા મેળી. તેમનું જીવન આપણને શીખવે છે કે સતત પ્રયત્ન કરનાર, હે એ ક્યારેય હાર નથી માનતો્
હુ સાચું કર્યું તમે અને ઘણા સફળ લોકોનો, લોકો પોતાના જીવનમાં મુશ્કેલીઓ, ભૂલો અને નિષ્ફળતાઓનો સામનો કરે છે પરંતુ, તેઓ શીખવાનું અને પ્રયત્ન કરવું ચાલુ જ રાખે છે. એટલે સફળતા હંમેશાં સીધા રસ્તે મળતી નથી. સફળતાનો માર્ગ પડકારો આવી શકે છે. પરંતુ પડકારોનો સામનો કરીને અનુભવ મેળવવો. અને આગળ વધવું મહત્વપૂર્ણ છે
હા એ તો સાચ વાત સાચી છે પરસેેવાથી લખ ખાયલું ભાગ્ય કારે ભૂસાતું નથી એમનો મહેનત એવી સંપત્તિ છે જે આપડાથી કોઈ ચોરી ના કરી શકે અને આજે કરેલી મહેનત છે એ આવતી કાલની સફળતાનો પાયો છે
હા સાચું કેવું તમે જયારે તક મળે ત્યારે તૈયાર રહેવા માટે પહેલાંથી મહેનત અને કુશળતા જરૂરી છે.
હા વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપણે
સારું
હા